હા કેમ છો?
હા મજામાં તમે કેમ છો?
હા સા છીએ આજે આપણે પર્યાવરણ પ્રદુષણ વાત કરી જેવ- - અચ્છા.
હમ હા હા બોલો ને- -
આપડે પર્યાવરણ અને પ્રદુષણ વિશે વાત કરવી જોઈએ એવું મને લાગે છે તમારું શું માનવું છે?
હા હા આ ખુબ જ સરસ ટોપિક તમે લીધા છે- - જેમ કે આપડે ક્યારેક અ ફરવા જઈએ તો- - ત્યાં એટલું બધું પ્રદુષણ આપણને જોવા મળે જેમ કે કોઈ- - અ તમે જોઈ શકો અત્યારે જેમ કે અમે સમુદ્ર જોવા જઈએ- - તો ત્યાં જેટલા બધા ફરવા ગેલા- - તો પછી એમ જે પણ ખાય એને પછી કચરો ત્યાં જ નાખી આપે આપણને તો તમે જોઈ શકો કે એટલું બધું કચરો ને એટલું બધું પ્રદુષણ હોય કે તમને એવું લાગે કે આટલું સરસ જગ્યા પર એટલું બધું પ્રદુષણ એ સારું ના લાગે તો આપણને એવું કરવું જોઈએ કે આપણેે જે પણ ખાઈએ ને એ કચરા પેટીમાં આપણે નાખવું જોઈએ તો તમે શું વિચારો છો
હા બિલકુલ સાચી વાત છે તમારી કે આપડ સૌથી પહેલા તો આપડે જ સુધરવું જોઈએ કે આપણે કોઈ પણ કચરો હોય તો કચરા પેટીમાં જ નાખવો જોઈએ જેનાથી આપણું પ્રદુષણ અટકે છે અને આપડો કેવાય ને આપડો દેશ એકદમ સ્વચ્છ રહે છે તો આજે તો મને એવું લાગે છે કે આજે જેમ કે આજે વિકાસ ભારતનો ખુબ જ વિકાસ થઈ રહ્યો છે જેમ કે મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે મોટા મોટા કાર ઘણા બની રહ્યા છે મોટા મોટી બિલ્ડિંગો બની રહી છે આમ વિકાસ તો સારો છે પણ વિકાસ સાથે સાથે ઘણી બધી કેવાય ને કે જેમકે હવે બિલ્ડંગ બાું હોય કે કંપની ખોલવું હોય તો તે બધા ત્યાં જે વૃક્ષો હોય તે કાપીને બનાવવામાં આવે છે એટલે આજે પ્રદુષણની માત્રા ખુબ જ છે કારણ કે મોટી મોટી કંપનીઓ પોતાના ઝેરીલા ગેસ અને પોતાનું ગંદુ પાણી એ નદી નાળામાં વહારી દે છે ત્યાંથી ઘણી બધી અખવાડો પડી શકે છેવ મને લાગે છે
હા તમે એ વાત તો સાચી કીધી કે જેમ કે ફેક્ટરીઓ છે એ બધું પોતાનો જે પણ કેમિકલ નો કચરો હોય કે કોઈ પણ કચરો હોય તે નદીને નાળામાં નાખીને એ બધું પ્રદુષણ કરી આપે છે હવે અત્યારે તમે જોઈ શકો છો કે અ તમે જોવ કે ગંગા નદી છે ત્યાં બધા સ્નાન કરવા જાય પણ ત્યાં શું કરે છે અ ત્યાં પૂજા કરે ને પછી પૂજાનો જેટલો પણ કચરો હોય ત્યાં જ નાખે રાખી દે એવું ના કરવું જોઈએ આપણે જોવ તમે કે ગંગા ગંગા આપડી માતા છે તો તમે જઈને ત્યાં પૂજા કરો ને પછી બધું પ્રદૂષણ કરી નાખો તો તમે માતા કેવી રીતે માનો એમને એ તો માતા નહી કેહેવાય ને તમે બીજા દેશમાં જાઓ ને ત્યાં નદી ને નાળં જુવઓ એમ લાગે કે સાફ પાણી જતું છે કોઈ ઉચકી ને અને પી લે એવું થાય ત્યાં ને આપણા શહેરમાં આપણા દેશમાં વધુ નદીઓને પણ એટલું પ્રદુષણ કરી નાખે કે જોવા જ નહી મળે એવું
હા બિલકુલ સાચી વાત છે જેમકે આપણે ભારત દેશમાં બધા નદીઓ છે એના આપણેે માતા માનીએે છીએ પરંતુ બીજા દેશમાં એવું નથી બીજા દેશમાં નદી ને નદી રીતે જ જોવામાં આવે છે માતા રીતે નથી જોવાવામાં આવતું તો પણ આપણા કરતા કેટલું સ્વચ્છ પાણી જોવા મળે છે ત્યા જે આપણે નદીમાં આપણેે પોતે માતા માનીએ છીએ નદી એને તો આપણેને કેટલું ખરાબ પાણી કરી નાખીએ છીએ તો એ બધી બાબતથી મને થોડું એ કે ભારત દેશમાં રહેેવું મને નહી ગણ કેમકે ભારત દેશ આપ આપડો એટલો બધો વિકાસ પામી રહ્યો છે પણ મને કેહેવાય ને કે સાથે સાથે એનું વિકાસ ના સાથે એનું ઘણા બધા અ ગેરફાયદા પણ થઈ રહ્યા છે મતલબ એ એવું લાગે છે મને તો અને આજે કેવું કે મોટી મોટી કંપનીઓ છે જે સરકાર દ્વારા કાયદામાં કાયદાકીય હેઠળ ન હોય તો પણ મોટી મોટી કંપનીઓ આજે ચાલે છે તે ઇલિગલ રીતે ચાલે છે મતલબ કે સરકાર એનો અમુક પૈસા લે લે છે અને પછી તે ઇલિગલ રીતે ચાલુ કરી દેવામાં આવે છે અને તે ચાલુ કર્યા પછી એટલું ખતરનાક પ્રદુષણ કરવામાં આવે છે કે જેની કોઈ હદ જ નથી તો એના જ લીધે ઘણા બધા ગામો ખાલી કરવામાં આવે છે ઘણા બધા હ કુટુંબીજનોને ઘણ બધા નુકસાન કરવામાં આવે છે તો એવું ન કરવું જોઈએ એવું મારે મા તમારું શું માનવું છે
હા એ વાત તો તમે સાચું કીધું કે સરકાર પૈસા લઈ લે ને પછી એ એ નથી જોતું કે પેલા જે ઘર છે એમાં જે રહેતા કુટુંબો છે એ શું કરશે ક્યાં જશે એ બધું સરકારને પણ જોવું જોઈએ જેમ કે આપડે જોઈ શકીએ કે ઘરનો ઘરનો જે કચરો હોય એ પણ અમ અમે શું કરીએ કે બાર રાસ્તામાં કે રોડ પર એવું નાખી દઈએ. એવું નથી કરવાનું. સે અહ સરકારે આપણને કચરા પેટી આપ તે છે. અમારે ત્યાં તો ડેલી કચરા લેવા પણ આવે છે ગાડી. પણ અમે શું કરીએ કે ના ઘરનું જેટલું કચરું છે એ પ્લાસ્ટિકમાં ભરીને રોડ પર નાખી દઈએ. એવું ના કરવું જોઈએ આપણને ગીલો કચરો ને શું ખો કચરો એ બંને કચરો અલગ અલગ રખ અહ રાખવું જોઈએ કેમ કે તમે જોઈ શકો કે પ્લાસ્ટિક નું આપણને રિસાયકલ કરી આપે. જે જે પણ આપણને આપ આપડા પાસે પ્લાસ્ટિક હોય એનું રિસાયકલ કરીને કોઈક એવું વસ્તુ બનાવ અહ બનાવી દઈએ કે એનો ઉપયોગ થાય ને પછી ગીલો કચરો જે છે જેમ કે શાકભાજી નો કચરો હોય તે ફળ નો કચરો હોય એ આપણને અહ રિસાયકલિંગ કરીને એમાંથી આપણે ગેસ જે હોય ને એ પણ આપડે એને એસ એની સાથે આપણેે કરંટ પણ ઉત્પન્ન કરી શક કે મને તો એવું લાગે છે. તમે આ વિશે હમ્મ
હા, બિલકુલ સાચી વાત છે તમારી કે આપડે બેલો ભીનો કચરો અહ આપડે કેવો ભીનો કચરો હોય, તેને આપડે ગમે તં ફેંકી દેતા હોય છે, પણ ભીનો કચરો ના ભજીના કચરા થી આપડે અહ આપણું એક કહેવાય ને કે ખેતી માટ તે ખાતર માં બનાવી શકે છે જે કોઈ હમણાં ઉપયોગ કરતો નથી પરંતુ એ ખાતર આપણા માટે મતલબ વનસ્પતિ માટે ખુબ જ ઉપયોગમાં આવે છે અને વનસ્પતિ સારી રીતે વિકાસ પામે છે. ના જે આજે પણ બીજી તરફ જોઈ રહ્યા છે કે કંપની આટલું બધું પ્રદુષણ કરી રહી છે જે પેલું કે ને ગંદુ પાણી નદી નાળા માં છોડી રહી છે તો આપણને તો તકલીફ થાય તો છે પરંતુ સાથે સાથે જે જળચર પ્રાણીઓ છે એને બહુ મોટી તકલીફ થાય છે જેમ આ જચુ પ્રાણીઓ કેવું કે અંદર ને અંદર પોતે મરી જાય છે અને આખું પાણી બગડી ગયેલું હોય છે. સાથે સાથે, કેવું કે રેસ્ટોરન્ટ ત્યાં આજુબાજુના ગામમાં રહેતા હોય તે નદી નાળાનો ઉપયોગ કપડા ધોવા માટે પાણી પીવા માટે, ખાવાનું જમવાનું બનાવવા માટે એવી રીતે અલગ-અલગ રીતે એનો ઉપયોગ કરતા હોય છે. તો એ લોકોને પણ ઘણી બધી નુકસાન થઈ થઈ શકે છે અને વચ્ચે એવું પણ ન્યૂઝમાં આવ્યું હતું કે કેટલીક માછલીઓ અહ, ઘણી ખરી માછલીઓ, લાખો માછલીઓ અહ એક તળાવમાં મરી ગઈ હતી. તો એ બધું થવાનું કારણ માત્ર ને માત્ર આપે જે કરી રહ્યું પ્રદુષણ છે, એજ મને તો લાગે એવું છે. તમારું શું માનવું છે આ ટોપિક પર?
હા હા, તમે સારું કીધું કે ન્યૂઝમાં જે આપણેે જોઈએ ને એ પણ બહુ મહત્વનું છે, જેમ કે અહ અમ્મ બહુ દિવસ પહેલા, હું પણ એક ન્યૂઝ એવું જોયલી હતી કે દિલ્હીમાં જે યમુના નદી છે ને. એમાં એટલું બધું પ્રદુષણ, એટલું બધું કારખાના પછું અહ, ફેક્ટરીઓનું એટલું ગંદુ પાણી એમાં હતું ને કે એમાં ઝાગ આવી ગયું હતું, જેમ કે આપડે એ શેમ્પુ લગાવીએ તો ઝાડ થાય ને? એવું ન્યુઝમાં આવેલું હતું કે જમુના નદી માં એવું બધું ઝાડ થઈ ગયું ને, પછી એમાં જઈને બધા ના, નાહતા હતા, તમે તો જોવો. એવું ન્યૂઝમાં આવેલું હતું, તો અમે તો જોઈ ને એટલું અમને દુઃખ લાગ્યું ને કે, જે આપણે જે યમુના ના નથી. તમને ખબર જ કે, કૃષ્ણજી ના યુગમાં હતા. ત્યાંથી જ જઈને વાસુદેવ ભગવાન, હા, કૃષ્ણાજી ને લઈ ગયેલા હતા. તો એટલું પવિત્ર નદી એને એટલું પ્રદુષણ કરી નાખ્યું છે કે, એ ખરેખર બહુ બઉ ખરાબ છે આપણા દેશ માટે, બઉ ખરાબ.
સાચી વાત છે ને, મને તો એ લાગણીની વાત છે કે મોટી મોટી એ કંપનીઓ જે વૃક્ષો કા આપ એ લોકો વૃક્ષો પહેલી વાત, તો ગવર્મેન્ટ એ નહીં આપવા જોઈએ, કારણ કે જો એ પ્રૂફ, જો એ લોકો કંપની વાળાને આપે છે. તો એ લોકો એમના સામે વૃક્ષ આપતા નથી, પરંતુ આજકાલ ગામડે વધી ગઈ છે. મોટી કંપની. ના થાય કે વૃક્ષ કપાતા જાય છે, કપાતા જાય છે, જેના સામે રોપવાનું અ રેશિયો બહુ ઓછો છે. એટલે મને તો એવું લાગે છે જો. અને અંદર જો ગવર્મેન્ટ અપ્રુવલ આપે કે તમે વૃક્ષ કાપો તો તેની સામે ગવર્મેન્ટ એ પણ કેવું જોઈએ કે તેના માટે તમે અ, જંગલનો વિકાસ કરો અથવા તેના સામે તમે સો વૃક્ષો નવા વાવો. તો તમને એક વૃક્ષ કાપવા દેવામાં આવશે નહીં, તો આ વૃક્ષ કાપવા દેવામાં આવશે નહીં, આવી સ્ટ્રીટ વોર્નિંગ જેવી આપણી ભારત દેશમાં લાવવું જોઈએ, મને તો એવું જ લાગે છે, કારણ કે આપણો દેશ એમ તો આગળ વધી રહ્યો છે, પણ એમ એજ્યુકેશન અને શિક્ષણ ના લેવલ બહુ જ પાછળ છે, એવું મને તો લાગે છે.
તમે આ અવાજ બરાબર કીધા. કે અત્યારે તો એવું છે ને કે, વૃક્ષ તમે બીજા જગ્યા થી એને ઉઠાવી ને કોઈક બીજા જગ્યા પણ લગાવી શકો છો, એવું ન્યૂઝમાં દેખાડે છે. તો વૃક્ષ કાપવા એવું. એ ઉપયોગી નથી, તમે વૃક્ષ વાવો એ ઉપયોગી છે. વૃક્ષ આપણને માત્ર ફળ ફૂડ એ બધું નથી આપતું. તમને ખબર હોવુ જોઈએ કે જયારે વૃ વૃક્ષો મોટા હોય ને તે એ જ એનું જે જળ હોય ને એ જમીનને ચકડી રાખે છે. જેમ કે હવે તમે જુઓ કે વરસાદો થાય છે ને પછી અત્યારે એટલું બધું અ સુનામી આ આવે છે ને બધા ગામડાને ગામડા વહી જાય છે. એ શા માટે થ અ થિયુ છે. કારણ કે જે આપણે વૃક્ષો કાપીએ ને તો એના જે જડ છે ને એ જમીનને છોડી નાખે છે. ત્યારે એ જમીન અ વરસાદ સાથે એ પાણીમાં વેહી જાય છે. તો એવું ના કરવું જોઈએ. આપને વૃક્ષ માત્ર ફળ ને ફૂડ નથી આપતા આપડે જિંદગી અને જીવન પણ આપ પે છે તો મને તો એવું લાગે છે કે આપડે વી ક્ષો વધારે માં વધારે વાવું જોઈએ.
હા, મને પણ એવું જ લાગે છે કે આપણેે વધારેમાં વધારે વૃક્ષો વાવું જોઈ અને આપણે જે પ્રદુષણ કરતા છીએ. ટેકાવું જોઈએ અને બીજાને પણ અટકાવું જોએ એવું લાગે છે.
તમારી સાથે વાત કરીને મને ખુબ જ આ એવું તમેં ખૂબ ખૂબ આભાર.
હા, ઓકે થેન્ક યુ.